મારો અવાજ હા મને આવી રહ્યો છે મેં તમને હમણાં હાલમાં જણાવવા માંગુ છુ તમે હમણાં એટલું બધું શેર માર્કેટ ઉપ ઉપર ચાલી રહ્યું છે જેમાં ઘણ બધા ટ્રેડો ચાલી રહ્યા વેસે ઘણી બધી કંપનીના તેમાં બધા ઇન્વેસ્ટ કરી રહ્યા છે જેથી કરીને તેમને ઘણું બધો પ્રોફીટ થઈ રહ્યું છે જેમાં ભારત થી માનીને કેટલા બધા યુએસ ડોલરમાં પ્રોફિટ થઈ રહ્યું છે બધા ઇન્વેસ્ટ કરી રહ્યા છે કેટલા લાખો કરોડો રૂપિયા ન લેવડ દેવડ ઉપર નીચે જે બધા શેરો દ્વારા થઈ રહ્યું છે તેમાં રિલાયન્સ થી માંડીને ગોલ્ડ છે સિલ્વર છે એવી બધી ઘણી બધી કંપનીઓ છે જે એની માર્કેટ પથી બધા શેરો ખરીદી રહ્યા છે અને પ્રોફિટમાં વધી રહ્યા છે જે થી કરીને સારી રીતે ચલાઈ રહ્યા છે શેર માર્કેટના કારણે અને તેથી કરીને હમણાં ઘણા બધા નવા નવા ટ્રેડરો ભી આવ્યા તેઓ પણ હમણાં કેટલા લાખો કરોડો રૂપિયાના શેરો એ તેમ કરી તેઓ એના ઉપર લાખો રૂપિયા ન પ્રોફિટ બનાવી રહ્યા છે જેથી કરીને તમારું શું માનવું છે આ બાબતમાં તે તમે જણાવો
હા સાચી વાત છે એમાં હમણાં હાલના સમયે શેર માર્કેટ વધારે પડતું પર આવી રહ્યું છે અને હણાંના જે લોકો છે જે જનરેશન છે એ મોટાભાગે પૈસા વધારે કમાવાનું ઈચ્છે છે કારણ કે ઘર બેઠા જે થાય એમ તો સવા નવ થી ચાલુ થાય છે અને સાડા નવ પૂરું થઈ જાય છે માર્કેટ સાડા ત્રણને પૂરું થઈ જાય છે માર્કેટ એ માર્કેટમાં બટ આ ઇન્વેસ્ટરો ફ્યુચર એડ ઓપ્શન્ એમાં ઘણી બધી કંપનીઓના ના બધા શેર હોય છે તેમાં બધા હોલ્ડ કરે અને ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એના આગળ જતા જે ઇન્વેસ્ટરો છે તે લોકોને લોંગ ટર્મમાં વધારે પ્રોફિટ થાય છે અને જે ફ્યુચર એડ ઓપ્શન છે તે લોકો ને ટૂક જ સમયમાં બે બે ત્રણ લાખ રૂપિયા રાખીને ત્રણ ચાર થી પાંચ લાખ રૂપિયા નું પણ પ્રોફિટ થઈ શકે છે જેથી આ બધું ઘણું પ્રોફિટ થવાથી લોકોને વધુ ફાયદાકારક પૈસા મળે છે હને અમુક ટકા ટક્સ લાગે છે પરંતુ એમ જોવા જાય તો પૈસા તમને પ્રોફિટ માં લે તો ક તમારું સમાનવું
તમારી વાત એકદમ સાચી છે જે તમે કીધું તને ટેક્સ કપાય છે તેમે એ લોકોને કઈ પણ ફરક પડતો નથી કારણ કે તેઓ એટલા બધા તેમાંથી પૈસા કમાઈ લે છે કે જે એને ટેક્સ લાગે છે તેમાં એ લોકોને ઉપરથી નીચે સુધીમાં એટલો કઈ ફરક પડી જતો નથી તે ફક્ત જીરો પોઈન્ટ કેટલા દસ ટકા સમથિંગ ફરક પડે છે એ ફરક તે લોકોને કઈ આગળ પાછળ કબ્લેમ લોકો ઘણા બધા એવા પૈસા બચી જ્યા છે ડો એ લોકો તમેધ થી બે લાખપ લોકો પૈસા કમાઈ લે છે અને મહિનાનો મહિનાનો ખર્ચ તે લોકો કાઢી લે છે તેથી એ બધી નોકરી પણ કરવી પડતી નથી જે લોકો ફક્ત તમે કીધું તે પ્રમાણે ટડ કઈ રીતે લેવા ક કેન્ડલ ક્યાં જોઈ રહી છે તેના પર એનાલિસસ કરે છે જેથી કરીને લોકોને એવા સારા ટ્રેડો મળી જાય છે જેથી કરીને તેઓને લાભ ખો અને દસ થી બાર લાખ સુધી પ્રોફિટ પણ મળી શકે છે તે અંગે તમે શું કેવા માંગો છો
હા સાચી વાત છે એમ તો જો ઘમાં તમારી સેલેરી હોય તેના કરતા ત્રણ થી ચાર ગણા પૈસા મળી જાય છે તમને શેર માર્કેટ એવી વસ્તુ છે કે એક ટાઈપનો સટ્ટો જ ગણવામાં આવે છે પરંતુ એ સટ્ટો નહીં એ ઇલિગલ સટ્ટો નહી ગણવામાં આવે છે એ લીગલી સટ્ટો એમાં તમારે જ જે શેરો હોય તેમાં ઇન્વેસ્ટ કરવાનું હોય જે ઇન્વેસ્ટ કર્યા બાદ તમારે થોડાક સમય રાખવા પડે છે અને ત્યાર પછી તો તમારે ઉપર નીરતી હોય તેમાં તમારા પૈસા વધે વધતા જ રહે છે એમાં કોઈ લિમિટ નથી પૈસા વધવાની એમાં વધ્યા જ કરે છે કોઈક વાર લોસ થાય છે પરંતુ કોક વર લોસ થવાના કારણે આપડણે પાછળ હોટવું જોઈએ નહી અને એમાં ઘણા બધા ઓપ્શન જેમ કે સ છે મ્યુચ્યુલ ફંડ છે પછી કોમ્યુનિટી માર્કેટ છે અને બીજા ઘણા બધા મા માકેટ છે જેમાં એફ છે પછી ફોરેક્સ માર્કેટ છે એ બધા ઘણા બધા માર્કેટો છે જેમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો અને હોલ્ડિંગ આ હોલ્ડિંગ પણ કરી શકો ને આગળ જતા તો તમે ફ્યુચર ઓપ્શન પણ કરી શકો તમારું શું એમાં માનવું છે આગળ
તમાર વાત એકદમ સાચી છે કે જો આપણે હમણાં હાલમાં તમે કીધું ત ઘણા બધા ટ્રેડો આગળ વધી રહ્યા છે ટ લફ સ ડીને ઘણી બધી એવી પછી આગળથી વધી રહી છે હમણાં હાલમાં તમે કીધું તે પ્રમાણે જો આપણને એટલી નોલેજ ન હોય કે તેના વિશે ટ્રેડ વિશે તો આપણે એ ઇન્સન્ટ ન કરવું જોઈએ કે જેથી કરીને આપણે એટલો મોટો લોસ થઈ જાય કે આપણે તેના પછી કવર ના કરી શકે તે માટે આપને જેટલું પડ હોય કે કન્ આટલે કરશે પ્રોફિટ થશે તે આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ જેથી કરીને આપણને એટલો લોસ ન જાય કે આપણે તેના પ્રોફિટમાં ન બદલી શકીએ અને આપને એટલો પછતાવો થાય કે પછી કે આપણે આટલું ન લેવું જોઈતું હતું જેથી કરીને આપણને આટલું નુકસાન થયું છે જેથી કરીને આપણે જેટલી સમજ પડતી હોય કે આપણે જેટલું જાણીએ છી અને જેટલું સમજીએી તે પ્રમાણે આપણે જો ટ્રેડ કરીશું તો આપણને ઘણું બધું ફાયદો થશે અને આપણને એટલું લોસ પણ નથી થશે કે જેથી કરીને આપણને પાછળ જ પછતાવો થાય તમારું શું કેવું છે
હા સાચી વાત છે હમણાં જ મેં જોયું આજે જ મેં ન્યૂઝમાં જોયું હતું જે જીટી આપડી ્ નવેમ્બરની ઓગણીસ તારીખે રિલીઝ થવા આવી રહી છે પરંતુ પ્ર બુંગ પણ ચાલુ થઈ રહ છે ગમ પ્રબુંગ ના ટાઈમે ચોવીસ જેવા પૈસાઓ લોકો એ પ્રી બુકિંગમાં જ ખર્ચી નાખ્યા છે પરંતુ જે ઇન્સ્ટ તે ગેમના પાછળ પૈસા ખર્ચવા કરતા ગેમના શેર પર પૈસા વધારે જે કંપની ગેમ બનાવે છે તે કંપની પાછળ વધારે પૈસા ખર્ચે છે અને તેમાં ઇન્વેસ્ટ કરીને એ લોકો વધુ પ્રમાણમાં પ્રોફિટ બનાવે છે જેમકે હમણાં જે એ નામ છે ટી ટુ ડોટ યુ એસ કરીને કંપની છે જે જે રોકસ્ટ્ટાર ગેમ છે એનું હોલ્ડિંગ ને બધું સાચવે છે અને શેરો બધા સાચવે છે એમાં લોકો ઇન્વેસ્ટ કરવાનું વધારે પસંદ કરે છે હમણાં હાલની પ્રઇસ છે પરંતુ અમેરિકાની એને ત્રણસો ચાલીસ ડોલરે સ્થિર કરી છે જે આગળ જતા એટલી પ્રાઇઝ થઈ શકે છે હમણાં હાલની પ્રાઇઝ સો રૂપિયા સો ડોલર છે તમારું એમાં
મારી વાત એકદમ સાચી છે તમે કીધું તે પ્રમાણે જીટીએસ સિક્સ હમણાં આવી રહી છે નવેમ્બર ની ઓગણીસ તારીખે તમે કીધું તે પ્રમાણે તમે જોવો ને હાલમાં જો ન્યુઝ આવી રહી છે કે જીટીએસ સિક્સ એક મોટી એમ છે કે જે હમણાં દુબઈમાં જે બુર્ઝ ખલીફા આવેલી છે એના કરતા પણ વધારે મોટી તે એમ બનાવવામાં આવી છે બુર્ઝ ખલીફમાં એટલું બધું સોનું ન ઉપયોગ કર્યો છે તો પણ તમે વિચારી શકો છો કે જીટીએસ ફાઇવ માં કેટલી બધી એટલુ બધું ઇન્વેસ્ટ કરવામાં આવ્યું છે તેના કરતા પણ મોકી તે ગેમ ફક્ત બનાવવામાં આવી છે જેથી કરીને તમે વિચારી તે કેટ ન્વેસ્ટમે મારી હશે અને કેટલા લોકો જેથી કરીને તે ગેમ એટલી મોઘી બની છે કે બજ ખલીફા કર પણ મૂકી તે ગેમ બની છે તેના માટે તો કેટલી બધ ઇન્વેસ્ટ કર્યા હશે કેટલી બધા એન્જિનિયરો થી માંડીને સોફ્ટવેર એન્જનયરો લાગ્યા હશે જેથી કરીને તે કેમાં બ દમ હશે જેથી કરીને એટલી મો ફયા જેથી કરીને કેમ હમણાં હાલમાં ઘણી બધી સારી રીતે ચાલી શકશે તમાર આગળ શું કેવું છે એ વાત
હા સાચી વાત છે હમણાં તો તમે જોવો જ છો કે એમણા ગેમ જે આવી છે જે આવવાની છે કમિંગ શન છે તેના માટે એ વ ગેમ પછી પીસી માં ચાલશે નહીં એવું રોકસ્ટ્ટાર ગેમ નો ડાવો ભરે છે કે લોકો હવે તમારે જો ગેમ રમી હોય તો તમારા પર પીએસ ફાઈ હોવું જ જોઈએ છે જો પીએસ ફાઈ ના હોય તો તમારામાં આ જે ગેમ છે જી જીટીએસ સિક્સ એ કોઈ દિવસ ગેમ ચાલી જ ના શકે આગળના સમયમાં પીસી ચાલશે પણ પરંતુ હમણાંના સમયમાં પીસીમાં ચાલશે એવું શક્ય નથી કારણ કે એ જ છે કે જો ગેમ જો પીસી માં ચાલતી થઇ જાય તો જે લોકોને પીસી છે સારા મને એ લોકો તો રમી જ શકશે ુ જે તેને તો મળશેુ છી વાળને નહી મળશે જેથીસ ન વેચાણ છે એ પણશે હવે એના જે પ્રમોટર્સ છે જે લોકો ના સ્ટોક ને એ તે છે એ લોક એ લોકોના સ્ટોક પણ પ્રાઇઝ પણ ગ્રોથ થશે જેથી વધુ બંને કંપનીઓ કમાશે એ જ છે બિઝનેસ ચી સ્ટ્રેટેજી એટલે આપણે શેર માર્કેટ નો ઉપયોગ કરવો જોઈએ
તમારી વાત એકદમ સાચી છે કે જોવો ને તમે કીધું તે પ્રમાણે કેમ હમણા હાલમાં કોમ્પ્યુટર કે તેના પર ચાલશે નહી જેથી કરીને આપણે પીએસ ફાઇવ લેવું પડશે તમે જાણો છો કે પીએસ ફાઈવ કેટલી મોઘી વસ્તુ છે તેની કિંમત ફક્ત જ ફક્ત સાઠ હજાર રૂપિયા છે તો પણ તેમાં એટલી આસાની થી ચાલતી નથી તેના માટે પણ આપણને વાઈફાઈ ની જરૂર પડે છે કેમ કે તેમના અપડેટ જ સો જીબી કે તેના તેના કરતા વધુ ના હોય છે તેમાં કેટલા પાંચથી છ હોય એવા અપડેટો આવે છે પછી તેમને આપણે ગેમ લેવી પડે છે પછી તે રમવી પડે છે એટલે આપણે પીએસ ફાઈ ન હોય તો હમણા આપડે જીટીએસ સિક્સ રમી શકતા નથી જેથી કરીને આપણે પીએસ ફાઈવ ખુબ જ જરૂરી લેવું જ પડે તેને તે રમવા માટે તેથી કરીને આપણે જો પીએસ ફાઈવ ના લઈએ અને તેના બધા પૈસા આપણે જો તમે કીધું જેટીએસ સિક્સ ના પેલા વર્ઝનમાં આપણે ઇન્વેસ્ટ કરીએ તો તેમાં આપણને ઘણું બધું પ્રોફિટ થઈ શકશે આપણે ફક્ત જી એસ ફાઈવ લઈને આપ આપણે પૈસા જ બગાડીશું અને ગેમ રમવા માટે બી એટલા પૈસા બગાડવા કરતાં આપણે જો તેને ઇન્વેસ્ટ કરીશું તો આપણને ઘણો બધો ફાયદો થશે જેથી કરીને આપણને કોઈ પણ તફલીફ ન પડી શકશે તમારું શું કેવું છે આ વાતમાં
હા સાચી વાત છે જો આપડે પીયેશ ફાઇવ એ ગેમ પાછળ પૈસા ના ના નાખીએ જો તમારું કામ જો ક્રિએટર નું હોય અને તમે ગેમના એવા બ્લોગ બનાવતા હોય તો તમારે પી એસ ફાઈવ લેવું અને જી ટી એસ સિક્સ લેવું એ તમારા પૈસાનું એક કે લાયબિલિટી તરીકે ગણવામાં આવે છે જે તમને પૈસા કરી બનાવી આપે છે પરુતું જો તમે ખાલી ગેમ શોખ પૂર તી કરો છો તે તમારે એસેટમાં આવે છે તેથી એ વસ્તુ ગણવામાં નહીં આવે આપણે જોઈએ છે કે આપણે સ્ટોકમાંને એ ઇન્વેસ્ટ કરવો જોઈએ જેથી એ હંમેશા ગ્રોથ જ કરતું રહે છે અને આપડ ખાસ કરી. ને આઈપીઓ ભરવા જોએ આઈપીઓ એવી વસ્તુ છે કે જયારે કંપની કોઈ નોવી ખોલવાની હોય અનેની. પૈસાની જરૂર હોય તો તે લોકો આઈપીઓ બહાર પાડે છે જેની લિસ્ટિંગ થાય છે અને ત્યારબાદ ઘણા બધા ઇન્વેસ્ટરો આઈપીઓ ભરે છે અને અમંથી થોડાક લોકોને આઈપી લાગે છે અને તે લોકો કંપનીના શેર ના હોલ્ડર્સ બની જાય છે તેથી. કંપની વધુ ગ્રોથ કરે છે અને કંપનીમાં ઇન્વેસ્ટ વધી જાય છે.
તમારી વાત એકદમ સાચી છે મારું શું માનવું છે કે આપણે વધુ જ્યારે ઇન્વેસ્ટ કરીએ તો આપણને એટલી જાણકારી હોય તો આપણે એટલું ઇન્વેસ્ટ કરવું જોઈએ કારણ કે જો આપણ ને એટલી સમજ ન હોયને આપણે દસ થી બાર લાખ રૂપિયા જો ઈન્વેસ્ટ કરી દઈએ છે તો તે બની શકે ખૂબ જ વધી જાય છે કારણ કે આપણને એટલું કશું સમજ પડતી નથી આપણને કઈ કેન્ડલ ક્યાં મુવ કરશું તો આપ પ્રોફિટ થશે તે ની આપણે કઈ હોય જાણ તૈયારી હોતી નથી જો આપણે જો મોટા વ્યક્તિઓને જોઈને આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ તે લોકોને તો એટલી જાણ જાણકારી હોય છે તે લોકો એટલું એનાલાઈઝ કરે છે કે આ ટેન્ડર જસે તો હવે આટલું જ આપણ ને પ્રોફિટ થઈ સકે આપને જેટલી જાણકારી ન હોય તો આપણે એટલું પ્રોફિટ ઇન્ટ્રેસ કરવા નું નથી હોતું જેથી કરી આપણને આપણી જમીન છે ઘર છે કે ઘેના છે લે બેવ વેચી ને આપણે ને હું ચૂકવું પડે ઉષ્મા જોઈએ તો આપને ખુબ દેવું વધી જાય છે જેથી કરીને આપણે એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ ન કરવું જોઈએ કે આપણને દીવાન સા નો કરવો પડે છે અને ઘરે આવીને આપણા ઘરજો આપના કોઈ પૈસા કોઈ માંગે તો આપણે સારું ભી નામ કરી એ કરીને આપણે એ તો ઇન્વેસ્ટ ઇન્વેસ્ટ ન કરવું જોઈએ કે જેથી કરીને આપણને હાલના બધા ઘણા બધા વ્યક્તિઓ જોઈને આપણે એટલું બધું ઇન્વેસ્ટ ન કર કરી શકીએ કે આપણે પ્રોફિટ ના બદલે નુકસાન થઈ જાય તો આપણને એટલું સારું ન કહેવાય. એટલે આપને જો હાલમાં જો ગમે તેટલી સમસ્યાઓ પર આપણે આગળ બી વાત કરતા રહીએ તે પ્રમાણે આપણે એટલું ઇન્વેસ્ટ ન કરીએ અને આપને પ્રોફિટેબ થાય તો આપણા માટે ખુબ જ સારું કેવાય તમારે શું કેવું છે વાતમાં.
હા સાચી વાત છે એમાંડે ઘણી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ આપડે બધું કેલ્ક્યુલેશન કરીને જ ઇન્વેસ્ટમેન્ટ કરવ જોઈએ. આપ ના કરી સ્ટમે કરી તો આપને મોટો લોસ થવા નો પણ ભય છે મોટો રોસ થાય કારણ કે આપણે કેલ્ક્યુલેશન ના કરી હોય જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો જ બધે થુ શકે છે અને હમણાં સમયમાં તો કોઈ બી વસ્તુ તમે કરો જો કેલ્ક્યુલેશન તમારું ના હોય ને તો દિવસ તમે સફળ ના થાવ તમારે થોડું નાનું મોટું માનો ઝીરો પોઈન્ટ વન રૂપિયાનું પણ તમારે કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે જેથી તમને આગળ ધંધામાં ગ્રોથ રહે છે અને બધી ઘણી બધી વસ્તુઓ ચાલતી રહે છે તો એજ રીતે. ધંધો ચાલે આપે બધું કેલ્ક્યુલેશન રાખશું તો જ આગળ ધંધો ચાલશે ચાલો આપડણે એના વિશે આગળ વધી વાત
હા ચાલો ચાલો